હેલો.
હલો, કેમ છો મજામાં?
હા મેં પણ મજામાં, તમે કેમ છો?
બસ છું મજામાં.
બરાબર, બરાબર. કેમ આજે ફોન કર્યો મને?
આજે એક સારા વિષય પર આપળે એક ચર્ચા કરીએ.
હમ્મ.
કેમ કે આજનો વિષય ખરેખર ખુબ સુંદર છે અમારા મત પ્રમાણે જોઈએ તો પ્રવાસ માટેનો એક વિષય છે, જેમ કે પ્રવાસ માત્ર એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવાનું નામ નથી. પ્રવાસ એ એક એવો અનુભવ છે, જે આપને નવી દુનિયા સાથે પરિચય કરાવે છે, પુસ્તક માંથી આપણને કોઈ સ્થળ વિશે વાંચી શકીએ ઇન્ટરનેટ પર તેના ફોટા જોઈ શકીએ, પરંતુ જયારે આપણે એ સ્થળે જા તે જઈએ છીએ ત્યારે જે અનુભવ થાય છે. તે શબ્દમાં સમજાવો ખુબ મુશ્કેલ બની જાય છે. આમ તો મને લાગે છે. કે પ્રવાસ માણસને માત્ર આનંદ જ નથી આપતો પરંતુ તેના વિચારોને પણ વિસ્તૃત બનાવે છે. જેમ કે આપડે જ જેટલું વધુ દુનિયાને જોઈએ છે એટલું વધુ શીખીએ છે.
હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી આપડે ઘણું બધું જોવાનું હોય છે. પહાડ દરિયા કિનારા ઐતિહાસિક કિલ્લાઓ જંગલો મંદિરો આ બધું એટલું સરસ હોય છે ત્યાં જોઈને મન ખુશ થઈ જાય અને ફરવાનું પણ ઘણુ ગમે આપણને હા ઘણા લોકો કહે છે કે પ્રવાસ પણ એક પ્રકારનું શિક્ષણ જ છે.
હા એ તો એકદમ સાચી વાત કરી કેમ કે શાળા માં આપણને પુસ્તકો માંથી ઇતિહાસ ભણીએ છીએ. ત્યારે પણ પરંતુ જ્યારે કોઈ ઐતિહાસિક કિલ્લો મહેલ એ સ્મારક પોતાની આંખે જોઈએ છે. ત્યારે ઇતિહાસ જીવંત બની જાય છે. કલ્પના કરો કે આપણે માત્ર પુસ્તકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વા છીએ અને બીજી તરફ આપણે ત્યાં જાતે જોઈએ. તો કેટલો બધો ફરક જોવા મળે છે બંનેના અનુ થવામાં કેટલો બધો ફરક હોય છે. ત્યાંનું વાતાવરણ કંઈક અલગ હોય છે ત્યાંના લોકો ત્યાંની વ્યવસ્થા અને એ સ્થળની ભવ્યતા જોઈને જે અનુભવ થાય છે. કે અરે ભૂલી શકાતો નથી આપડે ક્યાંય જોયા ફરવા ગયા હોઈએ છે. ત્યારે એની મેમરીઝ આપણા મગજમાં કેટલી આમ સારી રીતે હોય છે કે હા આ જગ્યાએ આપણે આ વસ્તુ કરી હતી આ જગ્યાએ આપણે આટલો આનંદ કર્યો હતો.
હા એ તો તમે ખુબ જ સરસ વાત કીધી એ જગ્યાને જોઈને આપણે મન ખુશ થઈ જાય અને હંમેશા આપણને યાદ પણ રહે અને આપણે ઘણી બધી વસ્તુ યાદ પણ રાખી શકીએ એટલે પ્રવાસ આપણું સામાન્ય જ્ઞાન પણ વધારે છે.
હા એ તો એકદમ સાચી વાત છે અને આપડે જરૂર થી આપડું સામાન્ય જ્ઞાન વધારવું જ જોઈએ એ ક્યારે પણ ક્યારેય કામમાં આવી જાય ને આપણને પણ ખબર નથી હોતી જયારે આપડે અલગ અલગ રાજ્ય દેશમાં જઈએ છીએ ત્યારે તેની ભાષા કઈક અલગ હોય છે એમની સંસ્કૃતિ કઈક અલગ હોય છે. એમની ખાણી પીણી એમનો પહેરવેશ એમના તહેવારો અને એમની જીવનશૈલી વિશે જાણીએ છીએ. ભારત જેટલો વૈવિધ્ય સભળ દેશ કદાચ દુનિયામાં બહુ ઓછા હશે જેમ કે આપડી ગુજરાતની સંસ્કૃતિ અલગ છે. રાજસ્થાન કઈક અલગ છે. કેરળ અલગ છે. પંજાબની અલગ છે. છતાં બધા ભારતીયો છીએ ના. પ્રવાસ આપણને વિવિધતામાં એકતાનો એક સાચો અર્થ સમજાવે છે.
હા એ તો તમે બહુ જ સરસ ને બહુ જ સાચી વાત કીધી છે. આપડા ભારત જેવો દેશ આપડા ભારતમાં જેવી વિવિધતા છે ને એવા કોઈ દેશમાં નથી. દરેક ખૂણને દરેક જગ્યાએ અલગ અલગ વસ્તુ જોવા મળે. બોલી બ બલાય પછી પેરવેશ બદલાય વાનગી બદલાય મને તો નવી નવી વાનગી ખાવાનો ખુબ શોખ છે. અને હરવા ફરવાનો પણ ખુબ શોખ છે.
હા એ તો મને પણ ખુબ જ છે. અને એ પણ પ્રવાસનો એક આનંદજ છે. આપડે કઈક દરેક જગ્યા ની પોતાની અલગ ખાસ વાનગી હોય છે. જેમ કે ગુજરાતમાં ઢોકળા ખમણ અને ઊંધિયું એટલું પ્રસિદ્ધ છે કે એ લોકો દૂર દૂર થી આમ એવું કે છે કે આપડે ગુજરાતમાં જઈને ઊંધીયુ ઢોકળા ખમણ ને એવું ખાવું જ જોઈએ. તો પંજાબમાં સરરસોદા સાગ અને મક્કીથી રોટી આપડા દક્ષિણ ભારત મા ઢોસા અને ઈડલી અને જે રાજસ્થાનમાં દાળબાટી અને ઘણા બીજા સ્વાદિષ્ટ ભોજન મળે છે મને તો ખૂબ ગમે છે. આ રીતે પ્રવાસ આપણને માત્ર સ્થળો જ નહીં પરંતુ લોકો ના જીવન અને અંગ પરંપરાઓ સાથે એક જોડે છે કે અલગ અલગ રાજ્યમાં કેટલા કેવી રીતે અલગ અલગ ખાવાનું હોય છે. એમના પહેરવેશ કંઈક અલગ અલગ હોય છે. એ બધું આપણને જાણવા મળે છે. અને એ પણ આપડે જાણવું ખૂબ જરૂરી હોય છે.
હા એજ ને આમ તો આપડે જોવા જઈએ તો અત્યારે બધી જગ્યાએ બધી જ વસ્તુ મળતું જ હોય છે. પણ જ્યારે આપડે એ જગ્યાએ જઈને એ વસ્તુ નો સ્વાદ લઈએ છે ને સ્વાદ ચાખીએ છી ને તો કઈક અલગ જ જોવા મળે છે જેમ કે આપડા ગુજરાતમાં તો કડા ખમણ એ બધી જગ્યાએ મળતું જ, હોય બધે ભારતમાં મળતું હોય. પણ જ્યારે આપડે ગુજરાતમાં આઈને એ લોકો ખાય ને તો એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. એટલે મતલબ જે જગ્યા નું જે વખણાતું હોય ને ત્યાંનો ટેસ્ટ અલગ હોય ને બધી જગ્યાએ મળતું હોય ને એનો ટેસ્ટ અલગ હોય
હા એતો એક તમે એક તો
હા બોલો.
હા એ તો એકદમ સાચી વાત કીધી કે આપડે આપડે ઘરે બનાઈ ને ખઈએ કે ભઈ બહાર ક્યાંક ખાવા જઈએ પણ જ્યાંની વસ્તુ જ્યાં વખણાતી હોય ને ત્યાં ખઈએ ને તો એ કઈક અલગ જ સ્વાદ હોય છે એનો.
હા ઘણા લોકો દર વર્ષે પરિવાર સાથે ફરવા જાય છે. શું તે જરૂરી છે?
આમ તો મારા મત પ્રમાણે જોઈએ તો કે હ જરૂરી જ હોય છે. કેમ કે આપડે ફર બર પરિવાર સાથે ફરવા તો જવું જ જોઈએ. કેમ કે આખું વર્ષ આપડે અભ્યાસમાં નોકરીમાં અને જવાબદારીઓમાં એટલા વ્યસ્ત હોઈએ છે કે આપડે પરિવાર ને એટલું બધું સારો સમય નથી આપી શકતા આ દરમિયાન આપડે માનસિક થાક પણ એટલો હોય છે. જ્યારે આપણે થોડા દિવસ માટે પ્રવાસ જઈએ છે. ત્યારે મન ને કઈક અલગ જ તાજગી મળે છે ત્યારે આપણને કોઈ માન સીક તણાવ નથી હોતો એટલું કોઈ ટેન્શન હોતું નથી કે ભણવાનું છે નોકરીનું છે પરિવાર સાથે સમય પસાર કરવાનો કઈક મોકો મલે છે આપણને અને રોજિંદા જીવનમાંથી થોડો વિરામ મળે છે ઘણી વખત એ નાનો પ્રવાસ પણ આ આપણને નવી ઉર્જા આપે છે આપને આપણા જીવનમાં કઈક બદલાવ જોવા મળે છે.
હા તમે એકદમ સાચી વાત કીધી કે જયારે આપણે ફરવા જઈએ છીએ ત્યારે બધી જ ચિંતા ભૂલી જઈએ છીએ. અને એમાં પણ પરિવાર સાથે જઈએ તો ખુબ આનંદ થાય છે. જે જગ્યાએ જઈએ ત્યાંનું પણ દ્રશ્ય એટલું ખુબસુરત હોય મતલબ એટલું સારું હોય છે ને કે તે જોઈને પણ શાંત શાંતિ મળે છે એમ એટલે આપણું મગજ પણ શાંત થાય છે. એટલે આપને અ વર્ષમાં એટલા રેગ્યુલર રૂટીનમાંથી થોડો સમય કાઢીને જવું જ જોઈએ.
હા સાચી વાત છે. આપણે કુદરત ની વચ્ચે સમય પસાર કરવાથી મન ખુબ જ શાંત થઈ જાય છે. આપડા આ બધા ટેન્શનો હોય છે એ બધું આપણે ભૂલી જઈએ છે. જેમ કે પહાડો નદીઓ જંગલો અને દરિયા કિનારા આપણને કુદરતની સુંદરતા અને મહત્વ સમજાવે છે. આજે લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયામાં એટલા વ્યસ્ત થઈ રહ્યા છે. કે એમને કુદરત સાથેનો સંબંધ ઓછો થઈ ગયો છે. પરિવાર સાથે નો સંબંધ ઓછો થઈ ગયો છે મી સાથેનો પણ હવે તો સંબંધ ઓછો થઈ રહ્યો છે પ્રવાસ એ સંબંધ ફરી થી જીવંત બનાવે છે કે આપડે થોડો સમય આ આપણા પરિવારને કુદરતને આપણી અ એવી રીતે જીવીએ તો આપણા જીવનમાં થોડો બદલાવ આવી શકશે
હા એ તો તમે એકદમ સાચી વાત કીઘી તમને શું લાગે છે કે વિદ્યાર્થીઓ માટે પ્રવાસ નું શું મહત્વ હોય છે.
હા વિદ્યાર્થીઓ માટે તો પ્રવાસ ખુબ જ મહત્વનો છે. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકનું જ્ઞાનજ મેળવે છે. પરંતુ શૈક્ષણિક પ્રવાસ દ્વારા તેઓ વાસ્તવિક દુનિયા જોઈ શકે છે. જેમ કે કોઈ ફેક ક્ટરીની મુલાકાત લેવાથી ઉત્પાદન પ્રક્રિયા સમજાય છે. વિજ્ઞાન સંગ્રહાલયમાં જવાથી નવી શોધ વિશે જાણ થાય છે ઐતિહાસિક સ્થળો જોવા જઈએ તો ઇતિહાસ વધુ રસપ્રદ લાગે છે. અરે એતો પ્રવાસ શિક્ષણને જીવંત બનાવે છે.
હા. પણ કેટલાક લોકો કહે છે કે, પ્રવાસમાં ઘણો ખર્ચ થાય છે.
ના, એ જરૂરી નથી. પ્રવાસ નો અર્થ હંમેશા મોંઘી હોટલમાં રહેવું એ દૂર વિદેશ જવું જ નથી. આપણા શહેરની આસપાસ પણ ઘણી સુંદર એવી જગ્યાઓ હોય છે. ક્યારેક એક દિવસનો નાનો પ્રવાસ પણ ખૂબ આનંદદાયક બની જાય છે. મુખ્ય વાત એ છે, કે આપણે નવી જગ્યાઓ જોઈએ. નવું શીખીએ, તો આપણે સારો નવો અનુભવ થશે.
બરાબર, બરાબર, પ્રવાસ દરમિયાન ઘણી વાર મુશ્કેલીઓ પણઆવતી હોઈ છે નઈ
હા પરંતુ એજ મુશ્કેલીઓ આપણને ઘણું શીખવે છે. કે આપણે ક્યારેક ટ્રેન મોડે આવે, રસ્તો ભૂલી જઈએ છે. વરસાદ આવી જાય છે, કે બીજી કોઈ સમસ્યા આવે છે. આવી પરિસ્થિતિમાં આપણે ધીરજ રાખવી જોઈએ. યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને પરિસ્થિતિ પ્રમાણે પોતાનું ઢાળવું છે, જીવનમાં પણ આવીજ પરિસ્થિતિઓ આવે છે. એટલે પ્રવાસ આપણને જીવન જીવાની કળા પણ શીખવે છે.
એટલે પ્રવાસ થી આત્મવિશ્વાસ પણ વધે છે. કારણ કે પ્રવાસ તમે કીધુ એમ ઘણું બધું આપણને શીખવતું હોય છે.
હા એ તો એકદમ સાચી વાત છે. ખાસ કરીને જયારે આપણે નવી જગ્યાએ જઈએ છીએ. નવા લોકો સાથે વાત કરીએ છીએ. પોતે આયોજન કરીએ છીએ, અને જવાબદારીઓ સંભાળીએ છીએ. ત્યારે આત્મવિશ્વાસ વધે છે, પ્રવાસ આપણને સ્વતંત્ર બનતા શીખવે છે.
હા, અને પરિવાર સાથે જઈયે એટલે સૌથી મોટી વાત સૌથી મોટી વાત તો એજ છે, કે યાદો બની જાય છે, બધા સાથે જઈએ એટલે. ત્યાં જેટલા પણ પળો આપણે વિતાવ્યા હોય છે, તે મને હંમેશા યાદ રહી જાય છે. અને જયારે પણ એમ એને યાદ કરે છે, ત્યારે પણ હંમેશા ખુશી જ થાય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કરી. જીવનમાં પૈસા ફરી કમાઈ શકાશે, પરંતુ સુંદર ક્ષણો અને યાદો અમૂલ્ય હોય. છે, જેમ કે પ્રવાસ આપણને દુનિયા બતાવે છે, નવા લોકો સાથે જોડે છે મનને શાંતિ આપે છે, જ્ઞાન વધારે છે, અને જીવનને વધુ સુંદર બનાવે છે. એટલે જ કહેવાય છે કે પ્રવાસ એ શ્રેષ્ઠ શિક્ષક છે.
હા, એકદમ એકદમ સાચી વાત કીધી આજે તમારી વાતો સાંભળીને એવું લાગ્યું, કે દર વર્ષે ઓછામાં ઓછો એક પ્રવાસ તો જઉજ જોઈએ.
હા, એ તો હું પણ એવું જ માનું છું.
સારું સારું, તમારી સાથે વાત કરીને મને ઘણું બધું જાણવા મળ્યું, અને બહુ ખુશી પણ થઈ.
હા, મને પણ તમારી સાથે વાત કરીને ખુબ ગમી ચલો તો મળીએ આપડે. હા હા બાય.